ત્ર
હા મિત્ર
શું કરી રહ્યા છો
કઈ નથી મિત્રો બસ બેસી રહ્યો છો.
તો ચાલો આજે આપણે ટેકનોલોજી વિશે થોડી વાતો કરીએ તો. સૌથી પહેલા હું તમને કહેવા મામાંગીશ કે તમે થોડુંક ટેકનોલોજી વિશે કહેવો. પછી હું જ પણ માને જેટલું યાદ છે ને જેટ. એટ હું નથી જાણતો એટલ હું તારા પરથી જાણવા મામાંગુ છું. અને જે મારા પર છે હું તને કેવા માંગુ છું. સૌથી પહેલા તમે મને થોડુંક ટેકનોલોજી વિશે કેવો.
હા મિત્ર તો આપણેે જાણીય છીએ કે. જે હાલના યુગમાં આધુનિક ટેકનોલોજી આવી છે. તેના કારણે ઘણા બધા એટલો આપણા. ભારત દેશમાં એટલો ચેન્જ આવી ગયો છે કે. એકદમ આખું બદલાઈ ગયું છે જેમ કે પેલાના જમાનામાં લોકો. કે કામે કામે જઈને પોતાની રોજગારી મેળવતા ઘણું બધું કરતા અને પોતાનું હાથથી પોતાના હાથ થી એવું ઘણું બધું કાર્ય કરતા પરંતુ હાલના સમયમાં એટલી ઘણી બધીટે ટેકનોલોજી આવવાના કારણે વધુ આધુનિક થઈ ગયા છે જેમ કે આપણે ઉદાહરણ તરીકે ફોન લઈ લે જેમ કે ફોનમાં ઘણી બધી એપો આવી ગઈ છે જેના દ્વારા લોકો ઘેરે બેઠીને ઘણું બધું કાર્ય કરી શકે છે ઘણું બધું એકબીજાને કોલ કરી શકે છે એ એને એવી એના જેવી ઘણી બધી ઉદ્યોગોમાં ઘણી બધી ફેક્ટરીઓમાં ઘણી બધી મશીનો આવી ગઈ છે જેના દ્વારા લોકોને વધારે કામ નથી કરવા પડતું એવું ઘણી બધી ટેકનોલોજી કારણે લોકોનું કામ સહેલું થઈ રહ્યું છે અને એનું ઘણા બધા ઉપયોગો અને ઉપયોગો અને બિનુ ઉપયોગો દુરુપયોગો પણ છે તો મિત્રો શું તમે પણ મને થોડી વધારે માહિતી આપશો એના વિશે
હા હું તમને હ આધુનકરણના વિશે્ય થોડું કેવા માંગીશ કે કે આ ટેકનોલોજી ના કારણે તમે કીધો એ બરાબર વાત છે પણ આજના સમયમાં વધુ પડ ટેકનોલોજી ના કારણે ઘણા અવારો ઘણા એવા મ જેના જેની રોજગારી છીનવાઈ રહી છે. જેમ કે ઘણા એવા ખોથામની જગ્યા હવે ડાયરેક્ટ જીસીબી આવી રહી આવી ગઈ. ત્યાં ઘણા એવા મજૂરો ખદકામ કરતા હોય એની રોજગારી છીનવાય રહી છે કે આપણા માટે ખોદામ જે ટેકનોલોજી આવી છે એ આપણા માટે સારું જ છે જેમ કે જે ખોદકામ કરતા એના કરતા એ મશીન ઝડપથી કામ કરી રહી છે પણ એના જગ્યાએ આપણે જોવા જઈએ તો ઘણા એવા મજૂરો ગરીબ વર્ગના હોય છે જે લોકોની ઘણી એવી એ લોકોની રોજગારી સીનવાઈ રહી છે એ આધુનિક એ આ ટેકનોલોજી આપણા માટે સારી પણ છે ફાયદાકારક બી અને ગેરફાયદાકારક છે ફાયદાકારક એ છે કે આપણે ટેકનોલોજીનો ટેકનોલોજીનોો ઉપયોગ કરીને આપણે ઓછા સમયમાં આપણે વધુ ઉત્પાદન કરી શકીએ. આપણે જે આપણને જોતોું હોય એ આપણે ઓછ સમયમાં આપણે એની પ્રાપ્તિ કરી શકીએ પણ ગેરફાયદો એ છે કે આપણને આપણને જે વસ્તુ ઉદભવીતી હો એ તો માય રહે છે. પણ કેટલાક એવા મજૂરો છે કે ઘણી એવી એ લોકોની જગ્યાઓ છે. એ જગ્યા કે એ એ લોકોની મજૂરી છીનવાય છે. જેના કારણે એ લોકો પર ભારે નુકસાન પણ થવું પડ્યું થતું હોય છે ટેકનોલોજી એ આપણા માટે સમય નો બચાવ છે કારણ કે આપણે ઓછા સમયમાં આપણને જે વસ્તુ જોઈતી હોય એ આપણે પ્રાપ્ત કરી શકીએ. કે આપણે જે કાર્ય પૂર્ણ કરવાનું હોય. તે પણ આપણે પૂર્ણ કરી શકીએ છીએ કેમ કે ફોન ફોનમાં આપણે હવે પહેલા ની જેમ પહેલાની જેમ નથી. પહેલા લોકો એકબીજાને સંદેશો પહોંચાડવા માટે કબૂતરનો ઉપયોગ કરતા આજના સમયમાં આપણે કેટલી બધું આપણે કોઈ ની પણ સંદેશ તો પહોચ ચડવાનું હોય તો ફોન ના માધ્યમ દ્વારા આપણે તરત એને એના મારફતે આપણે ફોન કરીને તરત આપણે એના જોડે વાતચીત કરી શકીએ છીએ. એવું થઈ રહ્યું છે અને ઘણી એવી મશીનોને એવી આ એવું એવું છે જેના કારણે આપણે ઓછા સમયમાં આપણું પૂર્ણ કામ કરી શકીએ છીએ. પરંતુ એની જગ્યાએ બીજ જે મજૂરો પહેલા કામ કરતાતા એ લોકોની રોજ છીનવા રહી છે આજ સમય આજનો યુગ એ આજના યુગમાં ઘણી એવી ટેકનોલોજી આવી છે જેના કારણે ઘણા લોકોને બેરોજગાર રેવું પડયું છે એનો મુખ લાભ છે અને લાભ એ છે કે આપણે ઓછા સમયમાં આપણને જે જરૂરિયાત હોય એ વધુ ઉત્પાદન કરી શકીએ કે જે આપણને જરૂર હોય એ તરત આપણે મેળવી શકીએ. અને માહિતી સંચાર માટે ટેકનોલોજી દ્વારા ત્યારે એક બીજા જોથે મા તે એક ટેકનોલોજીના માધ્યમ દ્વારા આપણે તે એકબીજા જોડે તરત આપણે વાર્તાદાપ કરી શકીએ છીએ. હવે તમે એના વિશે કઈ કેવા કેવા માંગો છો. હ
હા મિત્ર તમે જે કીધું તે તમારી વાત એકદમ સાચી છે. ને મારું એવું કેવું છે કે હાલના સમયમાં તો દર વખતે વખતે ટેકનોલોજી બદલાતી જાય છે. તો ઉદાહરણ તરીકે એઆઈ ને લઈ લો. એઆઈ એ એવું એવી ટેકનોલોજી છે જેમાં આપણે એઆઈ ને કોઈ પણ કાર્ય કહીએ તો એ એક મિનિટમાં તરત કરી આપે છે. જેમકે આપ તેમાં કોઈ વ્યક્તિની સામે જરૂર હો તી નથી કે કોઈની જરૂર હોતી નથી. તે આપણે બસ તેને કેવાનું હોય છે. અને તે તર તરત આપને તે કામ કરી આપે છે. એવી આધુનિક ટેકનો ટેકનોલોજી થઈ રહી છે અને એવી બધી ટેકનોલોજી વધી રહી છે કે જેના કારણે લોકોને. હવે કામ કરવું પડતું નથી જેના કારણે લોકો આસુભી થઈ જ થતા જાય છે ધીરે ધીરે.
અને બીજું એવું છે કે. ટેકનોલોજીના કારણે છે લોકો અમુક
ક્રાઈમ સાઈબર ક્રાઈમમાં ફસાઈ જાય છે અને ઘણા બધા એવા કેસો પણ થઈ ગયા છે એના કારણે ઘણા બધા લોકો સુસાઈડ કરે છે ને એવું કરે છે ને મારું બીજું એવું કેવું છે મિત્ર. ઠીક ઠીક. ટેકનોલોજી જેમકે આપણે જોઈ જ રહ્યા છે કે ટેકનોલોજી પહેલે. સાયકલ હતી સાયકલ પરથી બાઈક બાઈક પરથી કાર આવી. કાર પછી આપણે હાલના સમયમાં જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રિક કાર આવી. એવી દર વ દર વખતે દર વખતે ટેકનોલોજી વધ્યા જ કરે છે. અને હાલના સમયમાં તો ભારતમાં એટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે કે હવે ગમે ત્યાં ફેક્ટરીમાં કે ઉદ્યોગોમાં કામ કરવાનું હોય તો વ્યક્તિ ની વધારે જરૂર પડતી જ નથી કારણ કે હાલના સમયમાં એઆઈ નો ઉપયોગ દરેક ઉદ્યોગોમાં કે ફેક્ટરીમાં કરવામાં આવે છે. જેના કારણે મશીનો ઓટોમેટિકલી રોબોટ જેવી કામ કરે કરી રહી છે. એવું ઘણું બધું થઈ રહ્યું છે માટે લોકો. તમે કીધું તેવું રોજગારીના શિકાર બની રહ્યા છે. અને બીજું એવું કેવું છે કે
ટેક્નોલોજી. આપણને કામ તો આવે જ છે પણ એના. આપણે જો જોયું તેવું જ એના દુરુપયોગ પણ ઘણા બધા છે.
તો મિત્રમ. મારે બસ આટલું કેવું છે તો તમે હજુ વધારે. જણાવશો એ એના વિશે.
હા હું તમને કેવા માંગીશ જેમ તમે કીધું તેમ હવે પહેલાના સમયમાં જે સાયકલ હતી સાયકલ પરથી. બાઈક આવીને બાઈક બાઈક પણ ઘણા પ્રકારને આજના સમયમાં આવી. કેમ કે ટેકનોલોજી નો ઉપયોગ વધુ. કારણે ઇલેક્ટ્રિક વાઇકો પણ આવી. જેના કારણે પોલ્યુશન તો ઓછું થતું હોય છે પરંતુ. થતું હોય છે અને એવી ઘણી એ ફોર વ્હીલર બના ફોર વ્હીલર ગાડી બનાવી જેમ કે જેમાં ઈલેક્ટ્રીક ને એવી આઈવી પણ ઘણી એવી ટેકનોલોજી ઘણી એવી ટેકનોલોજી હોય હતી જેમાં તોમે કીધું તેમ ન કે ઔધોગિક એકમમાં ઘણા એવા એકમો આવ્યા જેમ કે એ આઈ આઇવુ એઆઈ એઆઈ પણ લોકોને કાર્ય કરવામાં ઘણું મદદરૂપ છે. કારણ કે તમે કીધું તેમ જ એને જે એને જે માહિતી આપોહી આવીતી હોય એ ઓછા સમયમાં પૂર્ણ કરી આપે છે તેમજ તેમજ ઔદ્યોગિક એકમો ઘણા એવા એકમો હોય છે જ્યાં અ હાલના સમયમાં માણસોની ઓછી જરૂર પડતી હોય છે અને વધુ પડતું મશીનો દ્વારા જ કાર્ય હોય એ એકમો જે મજૂરો કામ કર કોઈ એના જગ્યાએ જે મશીનો આ મશીનો આવતા હોય કે તેના કારણે એ વ્યક્તિને ત્યાં બેરોજગાર બેહવું પડતું હોય છે. એ એના હું ગેરફાયદો પણ છે. મશીન ના કારણે જેનું ઉત્પાદન પહેલા થતું હતું એનાથી વધારે ઉત્પાદન હવે થતું હોય છે. કારણ કે મશીન મછીન મશીન એ ઓટોમેટિક થતું હોય છે જેના કારણે ઓછા ઓછા સમયમાં પણ વધુ ઉત્પાદન થતું હોય છે. જેથી ઘણા ઘણા લોકો ઘણા લોકો ઘણા ઉદ્યોગિક એક એકમના માલિકો ઘણા મશીન નો ઉપયોગ કરતો હોય છે અને આજના સમયમાં મશીનો અને ટેકનોલોજીનો ઘણો ઉપયોગ વધતો જોવા મળ્યો છે. કારણ કે કારણ કે આજના સમયમાં ઔદ્યોગિક ઔદગિક એકમ જ્યાં પણ તમે જશો ત્યાં ટેકનોલોજીનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં જોવા મળતો હોય છે. ભરપૂર પ્રમાણમાં જોવા મળતો હોય છે, અને એના કારણે ઘણી એ ઘણી એવી બાબતો છે જે ઉત્પાદનમાં મદદરૂપ થતી હોય છે. તો હવે મિત્રો હું તમે કીધું એ બદલ હું તમારો આભાર માનું છું અને
હા મિત્ર આભાર.